હલો હા આવે છે.
બસ બોલો બોલો તાર શું કરો છો બસ મજામાં તમે કેમ છો.
બસ આ બેઠા છે અત્યારે.
અચ્છા આજે તો સન્ડે એટલે શાંતિ.
હા સંડે એટલે શાંતિ આરામથી રજા.
ઓહો કેવું પડે. તો એજ સારું એ જોબ તમે તમે જોબ કરતા હોય ને સંડે મળે તો બહુ. ચ બહુ ચ.
અમારા જોબમાં સન્ડે જ રજા હોય.
હા બહુ જ સારું. અને એમ બી જોબ વાળાને આમ સંડે આમ રજા આવે એટલે આમ બહ સારું લાગે. કે ચલો એક દિવસ ની તો એ સંડે ની રાહ જોતા હોય.
હા બરોબર એ વસ્ત.
હ બોલો જમી લીધું.
હા જ ના જમવાનું બાકી છે હજી મારે.
ઓકે તો શું બનાવ્યું આજે તમારા વાઈફે.
મેડવી બનાઈ ગયા આજે તો.
હો વેડમી વાવ સરસ.
મારી ફેવરિટ છે આજે.
ઓ કે નાઈસ નાઈસ. ચલો તો હું એ મને એ માટે મારે વાત કરવી હતી કે મને છે ને એક. એક વાત મારે જાણવી હતીઈ કે અત્યારના ઓ. અત્યારના ન્યૂ સોંગ્સ અને પહેલાંના ઓલ્ડ સોંગ્સમાં શું ડિફરન્સ હોય.
ઓલ્ડ સોગ પહેલાના છે ઓલ્ડ નાઇટિન ના. એટી નાઇનટી સેવન થી ઓલ્ડ સોંગ હતા એ સાંભળવાથી બહુ મજા આવે.
ના સેવન ના રાઈટ બરાબર એમ ને.
હા સ સેવન્ટન સેવન્ટી કો સિક્ટીન કો છે. મોહમદ રફી છે કિશોર કુમાર છે.
હા બટ અત્યારના સોંગ્સ સારા હોય મતલબ મને મને. પહેલાના સોંગ્સ ગમે. બાકી અત્યારના સોંગમાંમ મજા આવે એમ સાંભળવાની એમ અત્યારના. અજીત સિંહ છે પછી અ બહુ બધા સિંગર્સ છે.
હા સિંગર્સ છે એ બધા નવા નવા સિંગર્સ છે. પણ એમાં શું છે કે એ સિંગર્સ ને અ જોડે ગાયા ન કોઈ છે નહી અ બધા જૂના ગાયનો ને અત્યારે બધા રિમિસ કરે છે.
ટુ પોઈન્ટ બંને ના આવે છે કો કોઈ શસે ટુ પોઈન્ટ ઓ બનાવી દે એટલે એનાથી મિક્સ કરી દે છે.
હા રિમિકસ કરી દેશે એટલે એના લીધે ફેમસ થાય છે. બાકી તમારે ગાય ન જો તમારે ઓરિજિનલ ગાય જુઓ ને તો તમે શીખ સેવી કે ફિફ્ટી ના તમે ગયાનો જુઓ તમે જૂના ઓલ્ડ મોડેલ ના એટલે તમારે મન ખુશ થઈ જાય તમા એ ઓરિજિનલ વાઇઝ હોય અને અત્યારે
અત્યારે બધા અત્યાર સિંગરો કેવ અત્યારે બધા જૂના સોંગસ નું રિમિક્સ બનાવે છે તું પોઈન્ટ ઓ એવી રીતના બધાનું રિમિક્સ બના છે અને અધું એમનું પોતાનુંધું હ મૂકી દેસે કવિ તમે સિંગલ્સ છે ને એમ
હા પોતાનું આલ્બમ રિલીઝ કરે છે એટલે શું છે કે આ છે ને અત્યારની જનરેશનને આ વધારે ગમે કે નવ મ્યુઝિક નવું એ પણ ઓલ્ડ સોંગ નું જે ઓરિજિનલ મ્યુઝિક હોય ને એ વસ્તુ ના ગમે કોઈને.
હા બટ મને મને પહેલાના સોંગ્સ ગમે મારા દાદા અત્યારે પેલાના સોંગ્સ બહુ જ સાંભળ્યા અને મારા અને મારા દાદા મને કેહે બી ખ કે પહેલાના સોંગ્સની વાઇપ્સ જ કંઈક અલગ જ તમ બહુ મજા આવતી હતી પહેલાના સોંગ સંભળવાની અત્યારના સોંગમાં એવું નહિ લત કે બધા સોંગ્સ સારા છે અમુક અમુક નાની અમુક સોંગ આયા છે. બટ કેવું કે અત્યાં બધા લિમિક્સ બનાવે છે એ સોંગ્સ નું
તકે અત્યારે શું છે કે મને મને એ પોતાની રીતે મને ઓલ્ડ સોંગ જ ગમે છે મને ન્યૂ સોંગ તો ગમતા જ નથી અત્યારે કોઈ જાતના નહી ઓલ્ડ સોંગ જ આપણે સાંભળવાના
ઓકે તો તમે ઓલ્ડ સોંગ સાંભો છો એમ
મારે ટોટલવ ના એટી એ રીતે
ઓકે નાઇન્ટીઝ ના સોંગ સાંભળ્યો છે મને બી ના ના સોંગ્સ તો બહુ જ ગમે અને મને મવીઝ બી મુવીઝ બી અત્યારે એવા થઈ. થઈ ગયા છે.
એમાં અ આપડે લવ સોંગ આવે કિશોર કુમાર ના આવે
હા મારી મમ્મી ને મારી મમ્મી ને પણ કિશોર કુમાર ના સોંગ્સ બહુ જ ગમે બહ જ મતલબ કિશોર કુમાર ની ફેન છે મારી મમ્મી મારી મમ્મી ને અત્યારના લીધ સોંગ્સ ગમે બટ કેય મને એવું કે કે મને પેલાના સોંગ ના જે કિશોર કુમાર ના સોંગ ને એને બહુ જ ગમે રોજ સાભળે મારીમ્મ મારી મમ્મી ટાઈમ મળ ને તો મારી મમ્મી સાંભળે જ
અજ્ઞાન સામી છે એના ગયાનો એની ગજરો
હા. માર-માર મારા દાદા ન હ મારા દાદાના સરસ એજ સારું અન એન્ડ મારા દા દાદા નું છે ને આઈ અ ફોન છે એવો ટચસ્કીન જેવો આવી રીતના આઈપેડ જેવો તમારા દાદા મ તો મા-મારા ભઈ એ બધા આવીતના અ અદનાન સ્વામિના ન બધાના સોંગ્સ માર ભઈ એ નાખ્યા યા છે તો મારા દાદા રોજ સાંભળે. રોજ છ કે સિક્સ થર્ટી થાયને એટલે મારા દાદ એટલે મારા દાદા સાંભળવા બેસી જ જાય એ સોંગ્સ તો.
એ છે પ્લસ નાટકોય છે, ગુજ્જુભઈના નાટકો. લગ-લગે રહો ગુજ્જુભાઈને એ બધા નાટકો આવે છે, અમુક. એ નાટકો અતાર જુઓ ને તમે કે એ નાટકો કરતા પિક્ચરો જોવાનું કઈ મતલબ નથી.
અન નાટકો ન બધું જોએ એમા જાણવાનું મલે તમે કે નાટકની અંદર શું કહેવા માગે છે શું નહીં? એ બધું તમને જાણવા મળે કે સન સમાજમાં શું થાય છે, શું નહી એ બધું નાટકમાં તમને બધું જ પ્રેરિત કરે છ. એ એ વસ્તુ તમે પિક્ચરમાં પ્રેરિત નઈ થાય પર પિક્ચરમાં તમારે શું છે કે લવ કેવુ શું થાય? કે આ શું કરે, આ શું કરે એ લવ ઉપર આવ છ બીજું કશું નથી કે મારફાડ હોય. ગમે તે એક્શન ફિલ્મોય, ફાઇટ ટીંગ હોય કા તો લાફ્ટર હોય ગમે થી પણ એની ડાઉટ એના કરતા આ સામાજિક જે સમાજમાં જે થાય છે તમને શું પ્ર ક્રિયા થાય છે, એ બધું તમને નાટકમોન અન આ બધું સમજાવે તમને.
હન, એ તે સાચા મને બી મન-મને પણ મુવીસ ગમે, હુ અત્યારે મારે ફેન સાથે મુવીઝ જોવા જઉ પણ બ-બટ કેવું લવ અવ લવને એવા જોવા છે કે લાફ સ્ટરને એવા બધા વાળા મને મુવીઝ વધારે ગમ અને જૂના મુવીઝ હોયને એ તો હું જોઉ છું જ કારણ કે ટીવીમાં આવે ને એટલે મને જોવાના બોઉ જ ગમે, ઓલ્ડ મુવીઝ તો મને બોઉ જ ગમે જોવાના.
ઓલ્ડ મૂવીમાં કેવું કે, ઓલ્ડ મૂવીમાં તમારે મા-બાપને કેવી રીતે રાખે છે કેટલે એમનું સન્માન કરે છે, શું નઈ, શું નઈ, એ રીતે. પ અવે અત્યારે નવી મુવીમાં તમારે કેવું છે કે, મા-બાપને તમારે કોઈ ગણ કરતું જ નથી.
અ અત્યારના છોકરાઓ કોઈને ફેમિલી સાથે રહેેવાનું જ નઈ ગમતુ અને સ્પેશિયલી કોઈ ની.
નવી મૂવી જુઓને એમો તમને એ રીતે જ તમને શીખવાનું મળે, જૂડી મૂવી તમે ના જુઓ, તો તમે શીખવાનું ના મળે. એન કરતા જૂઈને જૂની ઓલ્ડ મુવી જુઓને તે એમાં તમને શીખવાનું મલે બધી રીતનું.
હા, એ તો એવો જ હોય ને કાર બધા ને એવું જ અત-અત્યારની જનરેશન ને કેવુ બધું આમ લવ સ્ટોરીને એવું જોઈએ છે. અને પેલાની મુવીઝમાં લ-લવ સ્ટોરી હોય બટ કેવું આમ ફેમિલી સા સે વધારે રહેવાનું અ લાફસ્ટરને એવું બધું વધારે હતું, અત્યારે કેવું અત્યારની જનરે સનને બધું આમ વધારે જોઈએ છે, લવ અ લવ સોંગ, લવ સ્ટોરીને બધું વધારે જોઈએ છે. એટલે શું કોઈને ઓલ્ડ સોંગસ નઈ ગમતા, કોઈન મુવીઝ નઈ ગમતા.
ઓલ્ડ મૂવીમો બધા ઘરના જોડે બેસીન ડાઈનિક ટેબલ ઉપર ખા જે જોડે ખાવ-ખાવા બેસે. બધું એ રીતે કરે. અવ નવી મૂવીમાં શું છે કે બધા પોત-પોતાન રીતે અલગ-અલગ ખાઈ લે, પેલો હોટલમો ખાઈ લે, પેલો ઘેર ખાઈ લે, પેલો આમ ખાઈ લે. એ બધું ના હોય. ઓલ્ડ મુવી તમે જુઓ ને તો બધું આમ તમને ખબર પડે કે પારિવારિક અ કેવું બને છે.
હા સાચી વાત મને બી ઓલ્ડ સોંગ્સ બહુ જ બહુ. બઉ જ ગમ મને ટાઈમ મલે ન તો ઓલ્ડ સોંગસ તો હુ સાંભળુ જ. અને મારા દાદા ભી મને કે કે, ઓલ્ડ અ પેલા પેલાના સોંગ્સમાં આવ બધું હતું, પેલાના હિ લો હિરોઈન આવા હતા, અત્યારના હિરોઈન હિરોઈનમાં એવું નથી રહ્યું જેવું પહેલા હતું, પહેલાના હીરો-હિરોઈન કેટલા સ્માર્ટને બી મસ્ત લાગતા તા એમ. આમા દાદા મને બધે આમ. ખબર આલે એમ નોલેજ બધી આવે પેલા ઓલ્ડ સોંગ્સ ની ઓલ્ડ મુવીઝ ની.
અત્યારે નવા મુવીમાં કેવું છે વલગારીટી વધારે છે. ઓલ્ડ મુવીમાં વલગારીટી નો તી. એટલી બધી અત્યારે નવી મૂવીમાં વલ્ગારિટી બહુ જ છે.
હા સાચી વાત એ તો. એટલે મતલબ મને મને ન્યૂ સોંગ્સ વધારે મને ન્યૂ સોંગ્સ. સાંભળ્યું છું મારી મમ્મી બી સાંભળે છે ન્યૂ સોંગ્સ પણ હુ તે વિચારું ન્યુ ન્યુ. ન્યુઝ જેવી ચેનલ. હું ચાલુ થાય ને મને એટલે મારા દાદા અકડાય કે આવા કેવા સોંગસ છે. તમારે એમ પેલાના જમાનામાં કેટલા સરસ સરસ સોંગ્સ હતા.
સોંગમાં વલ્ગારીટી હોય છે. એમ કરતા તમને હું તો સજેશન તમને એવું કરું કે તમે ઓલ્ડ સોંગ જુઓ તો એક વાર. એમાં વલ્ગારીટી છે કે નથી એ જુઓ. અને નવા સોંગમાં જોવ વલ્ગારીટી બેનું કમ્પેરિઝન કરો તો તમને જાતે ખબર પડી જશે. કે કયું વસ્તુ સારું છે.
હા એતો મને એ તો મને મારા દાદા એમ જ કે કે તું. તું એક વખત ઓલ્ડ સોંગ્સ ને મૂક કે એમાં તને એટલી મજા આવશે કે. તે તને કેવ તું ન્યૂ સોંગસ ભૂલી જ‌ઇશ એમ.
તમે કેમ હા બોલો બોલો બોલો બોલો. આ અવાજ અવાજ અવાજ અવાજ તમે જમી લીધું?
ના મારે હજી જમવાનું બાકી છે અમારા ઘરે હજી તો જમે છે આજે સન્ડે છે એટલે મારી મમ્મી આમ ધીમે ધીમે. કામ કરે.
ધીમે ધીમે એટલે રહેતે રહેતે હા સન્ડે એટલે આરામ ધીમી ગતિએ.
જી આરામ થી બધુ કરવાનું એમ.
બરાબર બરાબર બરાબર છે.
એટલે પછી. બોલો બોલો.
બોલો તો હવે કશું તો બોલવા જેવું તો છે નહી પણ હવે. હારૂ હાલો મૂકુ ચલો.
ઓકે.
ઓકે.
હમ
વાત કરવા જેવું કશું છે ને યાર શું બોલુ.